ખાલી એક જ મિનટ
હા. હા, હા એક-એક મિનિટ મારું પૂરું કરાવી દઉં તને. તું કર્યા કર. હું કરે હમણા?
કોઈ નઈ, આ ખીચડી બનાવીવી ને પહી જમવાની.
હા, હા, હા. હા આજે ખીચડી જ બનાવી, પતી ગયું શાંતિ થી.
એજ અગળવા નારા મમ્મી કામ કરવા ગેલી છે હવે આવે પહી જમીએ ક ને પહી તો એમ તો જલ્દી બનાવી દે એ પલ્સ ને ગરમ ગરમ ખાવાની ખારું ચોમાસા માટે
નઈ નહીં પણ અમે બી એન્ડ ટાઈમ પર જ ગરમ ગરમ બનાવા જોવ તયારથી તો જમવા જ દઈ
તી માગે હાજે બી એવુ જ કરું હાજે બી એવુ જ કરું એટલે સારું ગરમ હરોજ દ જ પડી ગયેલી હા બાહુ આમ ઘેે એટલે
તો ઘરે તો કોલેજ છે ઉઠો દ
હા ને જો તમે કોઈ વાાર બનાવી દે એમર પછી મા મમી લોકો કઈ લાગે તો મમ્મી બનાઈ દઈ ખીચડી નું લરબટને કી એટલે એજ તું કોલેજ માં પડે રજા હોય
હા આજે કોલેજ હો સ્કૂલમાં મે ટ્યુશન પોતે ટ્યુશનમાં બી રજા મારે બધે રજા આજે
બરાબર છે પણ પેલું હ તો બહ વાર હાથભળઈ ગ વલહાડ તો પેલું ગનાડ તો આખું ભરાઈ ગલું હોઈ
ઘરનારું કા વાત કરે બેન મારા ઘરમાં પાણી આવી ગયેલું હા જરી ફૂટેે બઉ બધું નહી ભરાય પણ થોડું થોડું જરી ફૂટી આવે એમમાં આમાં કઈ નને તો કાઢી નાખાય નહીઈ વાર લાગે
બરાબર પ તમામેરે કઈ આઠવાજો ભાડી લન તથી પડે તે ત આઠાર બાંધ આઠાર બાંધલા અ ડાય નવ પડે તું આઠાર
નઈ ના નઈં બેઠી નઈં આવ્યા મટા છે ન તે બાજુ રસ્તા પર પાણી નહી જાય રે ને ત્યારે પછુ અંદર આવી રહી ગંધીમાં ના કેટ મસ્ત નીકળી જાય
એેલે નીચે થી આવે હા ને બરાબર છે હમ તો પછ નીકળી કે એટલે તો એકદમ નીચે ના ફ્લો પરરાઈ
હા નિચચ એકદમ એમ તો નહી આવેય ભઉ એકદમ જોરમાં પાણી ની નીકળે ને ગમે તે તો જનોક ત નથી આવતું પણ આખતા જ ખબર ને જે જે જરી ફૂટી આવ્યું હો
હા અ જાય ન નલે હ એ સાર પાખા મને કરો
હા